હાલો! હલો હા કેમ છો,? કેમ છો.?
કેમ છો મારા ભાભી?
મજા મે છું મજા મે છું.
આ વર્ષે તો ગાંવ મે મેળો રાખ્યો છો. મને તો મેળા મે આવવાનો ખુબ શોખ છે. શું શું કાર્યક્રમ રાખ્યો છે.?
સવારે પ્રભાત બાદ ફેરી, થસે, પછી બાળકો માટે
ચી
અવાજ આવે છે.
હા આવી રહી આવી આવી રહી આવી ર.
બોલો છે.
હા આ તો ખૂબ સરસ વાત છે. ગરબા હોય અને ગુજરાતી લોક ગીત ના હોવે કેવી રીત ચાલે. મને તો ગરબા મે જવાનો ખુબ આનંદ આવે છે.
હમ્મ. .
મારી બાત સાંભળો. અવાજ આવી રહી.
બાળકો ચિત્ર પ્રથા, છોડપથા વત હા.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
ખુબ સરસ બાત છે.
હમ્મ. .
બસ એકલા નહી. એટલા જ નહી આ વર્ષે .
હા. બોલો બો બોલો આપ બોલો.
કલાકારો સાથે સાથે શહર માંથી પણ કલાકારો.
હા. બોલો.
શું?
ખૂબ મઝા ખૂબ મજા આવે છે. ખાવાની વ્યવસ્થા શું છે.
એમાં પણ ખુબ ધ્યાન આપેલું છે ફાફડા જલેબી, ઢોકલા ખા ખાબડી થેપલી, ગાંઠિયા, ખમણ હાવડો મકાઈના ચીપડો કુલ્ફી અને ઘણી બધી વસ્તુઓ મળે મલ મળશે.
વાહ સાંભલ વાતે જ મોમાં પાણી આવી ગીયું. પણ ભાવ વધારે પડતું હોય.
પણ ભાવ વધારે તો નહી આવે આવ શું?
પણ ભાવ વધારે તો નહી હોય.
નહી ભાઈ નહી ભાઈ. પચાયતે દુકાનદારો સાથે વાત કરી છે. કે કોઈ પણ વધારે ભાવ નહીં લે પળને. યોગ્ય ભાવ. વસ્તુ મલે એનું ખાસ ધ્યાન રાખવાવણે. આવ્યું છે.
ખૂબ સારું. આજ કલ તો ઘણી જગાએ મેલા નામે લૂંટ ચાલતી હોય છે.
સાચી વાત કહી એવી તકલીફ નહી. થાય ઉપરથી ઈચ્છાતા માટે. પણ વિશેષ વ્યવસ્થા કરી છે.
સ્વ સ્વચ્છતા રાખવી ખૂબ જરૂરી છે. જો લોક કચરો જમીન પર નાકે તો મેલાની સુંદરતા જાતી રહે.
હા એ માટે જગ જગ કચરા ઓટી મુકાવના વા આવી છે. સ્વ લોકોન સમજાવ્યું છે. કચરો યોગ્ય જગ્યાએ નાખે.
હમ સુરક્ષા વ્યવસ્થા શું છે?
પોલીસની ટીમ રહે છે, સીસી ટીવી કેમેરા પણ લગાયા છે. મેડિકલ ટીમ અને કમપ્યુટર કમ કંબુલક્ષ પણ તૈયાર રહેશે. હા
ખૂબ ખૂબ વિચાર પૂર્વક આયોજન કર્યું લાગે છે. બાલકો માટે શું ખાસ છે?
બાલકો માટે જુલામ મિની ટ્રેન, જાદુ, શો, કઠપુતલી નો ખેલ અને વિજ્ઞાન પ્રદર્શન પણ રાખેલું છે.
વિજ્ઞાન પ્રદર્શન આ તો ખુબ સારું વિચાર છે. બાળકોને મનોરંજનના સાથે સાથે જ્ઞાન પણ મળશે.
બિલકુલ શિક્ષકો પણ એમાં એમાં સહયોગ આપી રહ્યા છે.
ખેતી વિશેક કોઈ હીસ્ટાલ પણ છે?
હા કૃષિ વિભાગ તરફથી આધુનિક ખેતી ડ્રીપ, સિલાઈ જેવી ખેતી અને અન નવીન બીજ વિશે માહિતી આપત સ્ટોક રહે રહેશે.
આ તો કિસાનો માટે ખૂબ ઉપયોગી થશે. આજકાલ નવી તકનક શીખવી જરૂરી બની ગઈ છે.
બરાબર જો કિસાન સમય સાથે બદલે તો ઉત્પાદન પણ વધે, અન આવક પણ સારી થાય.
હહ મહિલા મંડલ શું કરશે?
મહિલા મંડલ હસ્તકલા હસ્તકલા, ભરત કામ. આત ભરત કામ વસ્તુઓનું પ્રદર્શન અને વિકરી કરે છે.
હા અને આ કરે એથી મીલાઓને આર્થિક લાભ પણ થયે.
હા આત્મનિર્ભર બનવાની દિશા માં આ ખુબ સારો પ્રયોગ છે.
હ પર્યાવરણ વિષય પર પર્યાવરણ વિષય પણ કાઈ કાર્યક્રમ છે?
વૃક્ષારોપ અભિયાન રાખ ખેલું છે જો વ્યક્તિ પાક્ષ રોપન વિતરણ કરે છે અથવા લડાક લગાડે છે.
હમ
તેમને પ્રમાણપત્ર પણ આપે છે.
ખુબ સુંદર પર્યાવરણ બચાવાનું આજની સબસે મોટી જરૂરત છે.
બિલકુલ પાણી બચાવો વસ્ત બ વરછ લગાવો અને પ્લાસ્ટિક નો ઉપયોગ ઓછો કરો, એવા સંદેશ પણ આપમાં આવે આવશે.
હમ્મ તમે સવ્ય સેવક તરીકે કામ કરશો.
હા હમારી ટીમ પા કિંગ વસ્તા લોકોન માર્ગદર્શન અને સ્વચ્છતા પર નજર રાખછે રાખે છે.
મને પણ જોડાવ તો મને પણ જોડાવતો
હમ્મ હમ્મ
અમારી ટીમ પાર્કિંગ વ્યવસ્થા લોકોને માર્ગદર્શન
જ જરૂર પધારે હા પધારે હાથ હોય તો કામ સારું સાય
હ હું ટિકટ વ્યવસ્થા સંભાલિ શકું.
ખુબ સારું તમે લોકન લોકોને માહિતી આપવામાં પણ મદદ કરજો.
જરૂર બહાર થી ઘણા મેમાન આવે છે ને
હા આસપાસના ગાઓ માંથી અને શહેર માંથી પણ લોકસાવર એનું માટે પાર્કિંગ અને પાણીની વ્યવસ્થા પણ કરી છે.
રાત્રે કાર્યક્રમ કેટલા વાગ્યા અ સુધી ચાલે છે.
લગભગ અગયાર ગ્યારા અગિયાર વાગ્યા સુધી પક્છી શાંતિપૂર્વક સંપાન થશે. શું?
હમ્મ ઈનામ વિતરણ પણ રહે છે. ઇના ઇનામ વી વીત્રણ
વિતરણ પણ રહે છે.
સ્પાધાના વિજેતાઓ નો ટ્રોફી પ્રમાણપત્ર ધને પસ્તુ
આપ આપદામાં આવશે.
હમ્મ. આદત ઉઠે પુસ્તક આપવો ખુબ સારો વિચાર છે એથી વાંચવાની આદત વધે.
હા જ્ઞાન કરતા મોટું ધન બીજું કશું ન થકી આસું આસુ
સાચું કયું સ સમાજની પ્રગતિ શિક્ષણ થી થાય
બિલકુલ મેલા ફરત. મનોરંજન માટે નથી પણ સમાજ અને. જોડને સરસ્વતી.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
બચાવના અને.
હમ્મ.
લોકો ને ગ્રહક વ્રત કરવા માટે. પણ કોઈ હોય છે.
મને આ વર્ષેનો મેલો જવાની ખુબ ઉત્સાહ છે.
. તો પછી તઈ રહી તે રહી. ગયું આપણો સવારે જ સાથે. જઈશું અને આખો દિવસ આનંદ કરીશું.
જરૂર ઘણા ઘણા બધાને પણ સાથે લઈ જઈશું.
બાળકો ને ખુબ મજા આવે છે.
ઘરના બધાને.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
હા હા અને મોટા ને પણ.
હા ભાઈ મેલા એવો અવસર છે જ અ.
મેલા
એવો અવસર છે જો નાના મોટા બધા સાથે મળીને ખુશી મનાવે છે. .
ભગવાન કરે આ આયોજન સફલ બને અને બધા આનંદ સાથે ઘરે ફરે.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
આ આયોજન સફલ